હેલો
હલો
કેમ છો
મજા મે છે
આજે તો મારી ખુશીનો પાર નથી આપણો પહેલી વાર સાથે રાજસ્થાનની લંબી યાત્રા પર નીકલી રહ્યા છે.
હા આજે આપણે નાંદિયા ગામથી ઉદેપુર પછી કુંબલગઢ અને હલ્દીઘાટ જોવા જઈશું.
વાહ કેમેરો, મોબાઈલ, પાણી, નાસ્તો અને ફસ્ટ એન્ડ બધું લઈ, લીધું.
હા બધું ત્યાર છે, પથ ફટ સીટ બેલ્ટ બાંધી લે,
સૂરજ ઉગે હે ખેતોમે કિસાન કામ કર શરૂ કર રહે હે હા સૂર્યઉદય કેટલો સુંદર છે, સરામ શહેરમાં આ દૃશ્ય કેવો લાગ્યો જોવ,
સાચી વાત યાત્રાની મજા રાસ્તામાં જે હોય છે,
ચલ થોડા મ્યુઝિક ચાલુ કર દે,
જો આ પાળો શરૂ થઈ ગયા હવે સફર વધારે સુંદરય થઈ છે.
અરે ઉધર મોર પણ દેખાવે છે.
હા રાજસ્થાની પ્રકૃતિ જુદી જશે,
માલિક આ આયો સાહેબ ગરમા ગરમ ચાય અને પોવા તૈયાર છે.
બે ચા અને બે પ્લેટ પોવા લાવજો.
હા પોવા તો એકદમ સ્વાદિષ્ટ છે.
ગાવા ગાવાના ડાબાનુ સ્વાદ
યા યાત્રા જિંદગીભર યાદ રહે છે.
અભી તો શરૂઆત છે ભાઈ ઘણી મજેદાર ઘટનાઓ થવાની બાકી છે.
અરે અમિત જો આ શહેર તો ખરેખર અપના જેવું લાગે છે.
એટલે જે ઉદેપુરને જિલ્લોનું શહેર કહે છે.
સબસે પહેલા ક્યુ જઈએ છ
પેલા ફતેસાગર જીલ ત્યાં જોઈને તું ખુશ થશે.
વાહ આ પાણી કેટલું સાફ છે અને હવા તો એકદમ ઠંડી છ.
ચાલ બોટિંગ કરીએ
જરૂર આ મોકા થોડી શકાય
અહીંથી આખું શહેર જોઈને અલગ જ આનંદ આવે છે.
યાત્રા કરવાનો અસલી આનંદ આવો પહેલાં પહેલામાં ઝોલા
પધારો શા, શું લેશો.
બે કુલ્લડ ચા અને કચોરી આપજો.
અને મીઠાઈમાં થોડું ધેવર પણ
થોડું ઘેવર પણ
હવે સ્વીટ પ્લેસ જઈએ ત્યાના ઇતિહાસ ખૂબ
ચાલ બાય આજ આજે ઘણું જોવાનું અને શીખવાનું બાકી છે.
અ અ પણ આગે જાકે અ ચિત્તૌડ ઔર ઉધર ભી ઘુમેંગે
જી
ચિત્તૌડગઢ મે હા શેર ખરેખર અપના જેવું લાગે છ એને કુલડ ની ચા અને કચોરી આપજો.
કેમરો, મોબાઈલ, પાણી, નાસ્તો અને ફસ્ટ એન્ડ બધું લઈ લીધું.
સબ લઈ લીધું અ બધું તૈયાર છે ફક્ત સીટ બેલ્ટ બાંધની છે.
સાચી વાત યાત્રાના મજા રાસ્તામાં જે હોય છે.
હા સૂર્ય ઉદય કેટલો સુંદર સુંદર છે. શહેરમાં દ્રશ્ય કેટલો જોવાનો મળે છે.
જો આ પહાડ પહાડો સુંદર થઈ ગયા હવે સફર વધારે સુંદર દેખાય છે.
અરે આવું જ પણ મોર નાચતું દેખાવે છે.
હા રાજસ્થાની પ્રકૃતિ જુદી જ છે.
હા આવો સાહેબ ગરમાં ગરમ ચા પી લો. પૌવા તૈયાર છે.
ઉદયપુરમાં જીલો કે નગરી પણ આવશે. ઉદયપુર બહુ છે ફતેહસાગર જિલ્લો સાંભર જીલ બહ બહુ જીલ છે ઉદેપુર શહેરમાં.
આ પાણી કેટલું સાફ અને સુંદર છે. હવા એકદમ ઠંડી આવે છે. ઈધરનો વાતાવરણ કેટલ મસ્ત લાગે છે.
ચલ બોટિંગ કરીએ.
બોટિંગ પણ મને ડર લાગે છે.
અહીંથી આખું શહેર જોઈને અલગ જ આનંદ આવે છે.
પર્યાવણના નજારા દેખવા અલગ હી મજા છે. આ મોકા થ છોડી શકાય નઈ. અહીંથી આખો શહર જોઈને અલગ અલગ જ આનંદ આવે છ, યાત્રા કરવાનો અસલી આનંદ આવ પલમો છુ છુકાય ના.
સાચી વાત છે આપની.
અને મીઠાઈયા, થોડ ઘેવર પણ અવે સ્વીટ પ્લેસ જઈએ. ત્યાનો ઇતિહાસ ખૂબ રોચક શ.
આજે ઘણું જોવાનું અને શીખવાનું બાકી છે ઉદયપુરમાં બોઉ બહુ જોવાનું છે.
દૂર તક.
અને યાત્રા, યાત્રા કરવાની યાત્રા કરવાથી જ્ઞાન વધે છે. તમે અ નઈ નઈ જો નઈ નઈ જગા જોવાનું મલે છે. અને અ દેખવાથી અ જ્ઞાન વધે. એમએ યાત્રા કરવાનો અલગી અલગી આનંદ આવે છે.
હ, તો ઓર હમ કઈ ઓર કી ટ્રિપ તૈયાર કરતે અબ કીસી ઓર જગા પર ચલતે હેં. ઠીક છો?
આપણ આપણાના અંગાની પર એ અને યા અ એક અંમ ફીર મિલતે હેં, જય શ્રી ક્રિષ્ણા!
જય શ્રી ક્રિષ્ણા!